હેલો
કેવું છે ભાઈ
હા શું સારું છે સારું છે શુંષણા
હારું ભાઈ સાબ કેટલા વરસ હું શું કહું છું કેટલા વરસ થઈ ગયા ક્યાં ગાયબ થઈ ગયો શો તું
હા ભાઈ મારું હું તો અહી જ છે ભાઈ પણ તું કાઈ ક મોટો માણસ થઈ ગયો લાગે છે મને જઈને પણ ઓલખ્યો નહી છૂગે
અરે ના આવું કઈ નથી તું પણ યાર શું વાત કરે છે ચાલ પેલા અહિયાં બેસ આ ચંદુભાઈની ટપરીની ચાય હજુ પણ એવી જે કડક છે ચંદુભાઈ એ બે સ્પેશલ ચા બનાવણી આકા દુધ
હા ભાઈ ચંદુભાઈ ની છે એ સાચ ી છે અદભત છો પણ રમેશ તું વાત કર તારા શું સમાચાર છે ઘરમાં બંધામાં કેમ છે કાકા કાકી બંધામાં મજામાં
હા ભાઈ ભગવાનની દયા છે બા બાપુજી બધા મજામાં છે ઘરમાં બધા સારું છે છોકરાઓ પણ હવે મોટા થઈ ગયો છે મોટો ગામમે ભણે છે અને નાનો અહિયાં જ સ્કૂલમાં જાય છે પણ તું તારા ગામની વાત કર તું અહંયા કેવી ગયો તો તણે ત્યાં ખેતીવાડી કેવી ચાલે છે
વાત તો તારી સાચી છે હું ગામડે ગયો તો ખરા પણ ત્યાં શરૂઆતમાં ભાઈ તકલીફ પડી વરસાદ સારો ન હતો એશલે કામક નુકસાન ગયો પણ પક્ષી વણ સુનાાણો હવે તો ધીમે ધીમે બંધુ સારે પડ્યું છે આ વર્ણે કપાસ પાક બહુત મસ્ત થયો છે
વાહ ભાઈ વાહ આસામ ીને બહુ આનંદ થયું જો ભાઈ ધીરજ રાખ કે અણે જે સફલતા મળે મહેનત કદી ફોકટ જાતી નથી
સાચી વાત છે તારીફ આપણી પણ તું વાત કર તું આ શહેરમાં શું ધંધો કરે છે કોઈ મોટો કારખાનો નાખ્યો કે શું
હા હા અરે હા
હમ હ હ હ
અરે ના રેના ના કારખાનુ ક્યાંથી હોય હું તો અહીંયા જીઆઈડીસીમાં એક કંપનીમાં મેનેજર તરીકેણે કામ કરું સુ પગાર સારો છે અને શહેરમાં નાકડો નું ફ્લેટ પણ લઈ લીધું છે બસ બીજું શું જોઈએ
હોહ ભઈ ચાય તો જમે જોરદાર છે જમ આ ચાય પીતા પીતા મને આપનો ગામની સ્કૂલ યાદ આવી ગયો યાદ છે ઓણસ કેવા દુકાનથી પેમેન્ટ ચોાવતા હતા
વાહ
હમ
હા હા હા ભાઈ તું પણ શું યાદ કરવા આવશે ચંદુભાઈ ની ખર પડતી તો લાકડી લઈને વસી પાછળ દોડતા અને આપને નદીએ જઈને કેવી નકટમાં નહાવ તા પડતા
કણા તયાર એ દિવસો પણ કેવા હતા કોઈ ચિંતા નઈ કોઈ માગજમારી નઈ બસ આખો દિવસ રમો ખયો પીયો છે લહેરે કરો આ હવો તું શહેરમાં જિંદગી માણસ ફેરવા ગયો છે બધા પોતાની ધૂમણા જેડ દોડો છે
સાચી વાત સે ભાઈ શેરની જિંદગી આખી કાંટા પર ચાલે સે સવારે ઉઠો ડબ્બો લો કંપની જાઓ સાંજે પાછા આવો બસ આ આ ચલયુ કરે છે કશુંક પોતાનું કરવા માટે વક્ત જ નથી મળતું યાર
એટલે જો તો મણે ગામડું ગમે મે છે યાર ત્યાં હજુ પણ માણસ આપડો આપણો છે એક બીસ ટા માટો વખત છે કોઈની ઘરે જાય તો ચાય પીવે કોઈ મો મોલ કે નહી અહી તો ફ્લેટમાં બાજુ વાળો કોણ છે કાકો છે એ પણ ખબર નથી હોતી
તારી વાત સો ટકા સાચી છે ભાઈ શહેરમાં સોશિયલ મીડિયાનું ઓછું થઈ ગયું છે સે બધા મોબાઈલ મોબાઈલ જ માં ડુબા રહે છે
અચ્છા યાર તું કે તો તારી મોટો દીકરો મારો દીકરો શહેરમાં ભણે છે એ શું કરે છે હવે
હા હવે કોલેજ ના છેલ્લું વરષ માં સે અણે કમ્પ્યુટર સાયન્સ કરવાશે આગલ આગલ જોઈને અમેરિકાનું જવું સે હવે આજકાલના છોકરાઓને તો અહી ગમતું જ નથી બધાને ફોરન જાવાનું સે
હા આ ટ્રેન્ડ બહુ બધી ગયું સે પણ ઓ જે ત્યાં જઈએ દેશનું આણે તારું નામ રોશન કરે તો એનાથી મોટું શું હોય પણ યારે છોકરાનું પોતાની સંસ્કાર જરૂર આપજે જ્યાં જાય ત્યાં ગામણે પોતાની માટીને ભૂલ ના જાય
સાચી વાત છે ભાઈ હું અને રોજ કહું છું કે દીકરા ગમે જ્યાં તે પણ તારા મટ કદી ના ભોલતા બીજું તારી દીકરીની લગ્ન ન શું થયું આ તો મોટી થઈ ગઈ હશે ને
હા ભાઈ એ વિચ એ વચ્ચે જે વાત કરવાનું તો એના લગન ભરણ પહેલા જ થઈ ગયા વાહા જામનગર તરફ સારું ઘર મળ ડી ગયયો છોકરા બેંકમાં નોકરી કરે છે દીકરો સુખી છે એલે મારું એક મોટું કામ પું
અરે વાહ બહુ ઉત્તમ સમાચાર મળે બોલ્યું પણ અહી નહી તે આ તો ખોટી વાત કેહેવાય ભાઈ
અરે ભાઈ તું સાચો છે લગ્ન વખતે મારી ફન બગડી કરું હત અને તારો તો નંબર બી મારી પાસે ન હતો ગામેથી કોઈ તો શહેર બદલ્યો એ વાત કીધી પણ એડ્રેસ ન હતો આજે ભગવાનની કૃપા છે આપણો અહી અચાનક મળી ગયા હા હા કે ના
ચાલ કઈ નહી જે થયું તે સારું થયું હવે આપણે મળિયા છે તો સંબંધ તોખું ન જાય હલે મારો નવો નંબર લીખ બર બતા બીજું શું ચાલતું છે કાકા કાકી કેવું જ છે ભાઈ હ હા ભાઈ હું કહું છું કે ચાલ કઈ નહી હવે જે થયું છે સારું થયું આપણે મળ્યા શીખ તો સંબણું જોઈને આ લે મારું નવો નંબર લખી લે
હ હા
હું
હા આવું તને મિશકોલ માર ું શું જો આવ્યો હા આવી ગયો તું શહેરમાં કોટલા દિવસ છે
હું અહં મારા શાળા ને ત્યાં આવુ હજુ બે દિવસના શું અહં પછી ગામડે પહોંચી જાયશું
હા તો આજ સાંજો તું તારા શાલાને અને તારા આખા પરિવારને લઇને મારા ઘર જમવા આવે મારી પત્ હું પણામણી
ના રેના ભાઈ આજે તું સવાલના ત્યાં પ્રોગ્રામ રાખેલા છે પણ કાળે સાંજે નક્કી તારા ઘરે આવીશ તો મારા એડ્રેસ વોટસપ કરી દજે
ના રે ના રમેશભાઈ આજે તો સાલાના ત્યાં પ્રોગ્રામ રાખેલા હશે પણ કાલે સાંજે નક્કી
તારા ઘરે આવીશ
સ વપ કરી દજે અરે ભાઈ તું સાચું છે પણ લગણી વખતે મારો ફોન બ આગળ ગયો હતો અને તારો નંબર મારે પાછી ના તો ના કોઈ આડસ છે ના ક છે
કઈ હું હજુ મળ્યા કઈ વાંધો નહી જો થયું બધું સરસ થઈ
તરા બડા છોકરા ની શદી થઈ તું ભાઈ વાંધો નહી જે થાય સારું થાય ભાઈ ચ કઈ નહી હુંઉં છું હાર ઠીક છે ફોન જરૂર કરી હ ફોન કર સરસ છે સરસ છે ચાલ ગાય વાંધ ન ત પીરમાં આવતોલક છેારું
કસ ફન આ મા છું